હાલો. હાલો. કેમ છો, તમેં? મજામા. અચ્છા, તમે જમી લીધું? ક્યાંથી વાત કરો છો તમે બરાબર શું ખાધું તમે આજે દાળ ભાત ખાધું બરાબર હાલો હમ બોલો તમારો અવાજ નથી આવતો આવે છે અવે નથી આવતો ઊઘ આવે છે તમને લાગે અચ્છા
નઈ
ઓ કે તમે જોબ કરો છો કે પછી કોલેજ સ્ટુડન્ટ છો કોલેજ સ્ટુડન્ટ ઓલા ઓ કે તમે તો
હાલો હમ્મ બોલો કોલેજ કઈ કોલેજમાં છો અમદાવાદમાં તમે બરાબર હવે અવાજ આવે છે તમારો
લાઈટ બંધ કરો
દહ મિનીટ વાત કરોની
હાલો
પછી અમદાવાદમાં કઈ કોલેજમાં ભણો છો મારી અમારા રિલેટિવ માં છે એક છોકરી એને ત્યાં અમદાવાદ મોકલવાની છે તો કઈ કોલેજ સારી રહેશે મેડિકલ ફિલ્ડમાં ઓ કે બરાબર સારું સારું પણ ત્યાં સારું છે ને બધું કલ્ચર ત્યાંનું બધું
અચ્છા ઓકે ઓકે તમે પછી બીજી માં રહો છો કે પછી ફેમિલી જોડે રહો છો બરાબર
હ
અ ક
કઈ ગોષ આ અડી અડીચી મટ
ત અમદાવાદમાં કયું શું ફરવા લાયક છે તરા જણાવશો અમને બરાબર
સીજીી રોડ જવાય એસ જી રોડ જવાય
બરાબર ઓકે. અને ત્યાં આપડે કંઈક અહ ખરીદી કરી હોય તો ક્યાં જ જવું પડે અમારે, ફિમેલ ને તો તમને ખબર જ છે.
એ તો સી જી રોડ પર જાઓ તો સારું-સારું બધું વસ્તુ મલે.
એથેક લો ગાર્ડન નું બી મેં એક સાંભળ્યું છે.
હા, એ પણ સારું છે. પણ હવે અત્યારે બંધ થઈ ગયો લો ગાર્ડન.
અચ્છા. નર, અચ્છા એવું છે. મ અચ્છા, નવરાત્રી માટે ચનેચુરી લેવી હોય તો એ લોકગાર્ડન કેવું રેશે
હા, એ સારુ રહેશે ત્યા
બરાબર અઝબલ પ્રાઈઝમાં મળી રહેશે, ત્યા અચ્છા અને, રવર રિવરફ્રન્ટ એ કેવુ છે, ત્યાં અચ્છા ફરવાલાયક, કપલ માટે સારુ છે. ઓકે ઓ મેગી ચ ચસ મિટૂર ક હો
હમ્મ
તુ બોલથી, મારે ક્યા બોલ રહે ત પતો ક
ના
હલો
હમ, બધ
પછી, અમારે કોઈક વાર મુલાકાત ત્યાં જવુ હોય, ફરવા માટે તો તમે ગાઈડ કરશો, અમને
હા, ગડી કરીશુ, ટેક્સી કરી આપીશું ટેક્સી વાળો ફેરવશે
જ બરાબર અમને હોલસેલ, મા વસ્તુ લેવી હોય, તો પછી કઈ જગ્યાએ જવું પડે ચ આ તો મોટુ ટગ ટગ સાળે ન
છે.
ઘટ, બ બ છે.
ઘી કાટ છે, કાલુપુર છે.
હા
હ, ડ્રાયફ્રુટ મળધું સસ્તું મળ કેટ્રબો
બરાબર માંી આવતા ફલ અચ્છા તો તમે અમને ખબર કેવી રીતે પડે પછી તે.
નહી, લેવાનું સસ્તુ હોય, તો નહીં લેવાનું
હ મંગૂત લ લવા
હા, મેગુ હોય, તો લેવાનું સસ્તું નહી લેવાનું
મોંઘુ તો હમણાં અમારે ત્યાં પણ મળે છે, ત્યા તો તો. તો પછી અમે અહિયાયાથી ના લઈએ
હા, તો ચાલે ને એ રીતના બી કરી શકો
બરાબર, કોઈક દિવસ આવો અમારે નડિયાદ માં સંતરામ મંદિરમાં સંતરામ મહારાજ છે, તમને ખ્યાલ હશે
બરાબર છે, બરાબર
તમે નામ સાંભળ્યુ હશે, ને હમ્મ અમારા નડિયાદમાં ખાલી એક જ છે. સંતરામ મદિર બીજુ કઈ ફરવા લાયક નથી.
હા જંતરા મંદિર છે, નડિયાદ ન બરાબર છે.
અ કપતે એ. સામે ચાર પછું. અજ ચાર મિનિટ ચાર મનિટ કરે કેટલાખ ચાર મનિટ કરાવ એટ બડા નહી રા આશ્યા ચ પડ દસ
હમ બરાબર છે બરાબર છે.
હલો મારે લો ગાર્ડન જવો છે એક વાર
હા તો અમદાવાદ રિકા રિક્ષા મળી જ સ્ટેશનથી.
બરા દવાઈ દેવી રીતે ળંગમાં બસપાવડી સુુંધતી બરાબર પણ અમારા જીવન છેત્રી ન ન કો
તો ઓલા ઉબેર કરી દેવાનું.
તમારા તમારા તમારા ફેમિલી માંથી કોઈ આવશે મારી જોડે કેમ ફ્રી નથી. અમારી માટે ટાઈમ કાઢાવો કોઈને
જોઈ લઈશું ફોન કને પૂછી લ્યો છું કોઈ આવે તો.
તો રવગારડનમાં તમે અમદાવાદી છો તો કેવું તમને ખ્યાલ હોય
હ હા બની શકે થોડું
અમે અમે અમે જઈએ તો છેતરી કાઢે અમે લોકોને.
બરાબર સાચી વાત છે. હમ.
તમને બહુ ઊંઘ આવે છે બુ લાગે છે.
હા હવે ટાઈમ થઈ ગયો ને શુંવાનો એટલા માટે
હ કોલેજમાં કયા સ્ટન્ડર્ડમાં છો તમે
સેકન્ડ યરમાં તો.
ઓહો હ સાયન્સ લીધું છે આર્ટસ કે કોમર્સ ઓહહ થહે તધ તમાર સરસ તો શું કઈ લાઈનમાં છો તમે. હલો હલો મને એ ટાઈમ ટુ ટાઈમ ક બ જ ત મજ દખણા આઠ સાધાયરા સા આ આઠ નવ દ એર આવી ગયા હ સો ટમ લોકો હ આઠ બાવીસ ત્રેવીસ હ બસ દા મનિટ પ બ બસ ગાય નને હું પૂછતી હતી કે તમે કઈ ફિલ્ડમાં છ એમ સાયન્સમાં શું લીધું છે તમે?
માાઈઇક્રોબાયોલજી.
બરાબર. તમારા ગ્રુપમાં તો
હને બા બહુ છે બે ત્રણ જણા છે.
અચ્છા. તો તમારા સૌથી બેસ્ટ ફ્રેન્ડ નું નામ જણાવશો?
બેટસમેન તો છે બધા બઉુ છેમ તોવે ક્યાં આવે એક આખો ચોપડ પર એવું છે.
શું બધા બહુ બેસ્ટ ફેડ છે. અસછા એવુ છે બેસ્ટ ફ્રેન્ડમાં સૌથી બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? છે છે તો એ વા એવું છે બરાબર.
એટલા માટે
તમે તો જણાય શકો છો યાર એવું કસુ નહી હોય
કેટલા મહિના?
એ પાત બાત કરાવી નવ વાતીત ર્રી સ્વીગ
આપ બ સડમાં પડ પાઈ દસ દસ નંતર
મારે એક વાર ટક શાળામાં આવવાનું છે. એલું જ્વેલરી ને બધું લેવાનું છે જેથી કરીને હું અં એક્ઝિબિ કરી શકો છો. તો હા ગરબામાં પહેરાય ને એટલે થ વિચાર મા તમારે ત્યાં મારે પણ ગરબાની વસ્ત ગરબામાં પહેરાય ને એવી બધી વસ્તુ લેવાની છે. ને કરીને અહિયાં થોડ હું એક્ઝિબિશન કરીશ મારે ચનઈચોડી નો બી વિચાર છે.
પૈસા હો છે નેડી માટે
અમારી જોડે છે પૈસા ચિંતા ના કરો દાયક કેવા નાતે જ કે જો આ જોઈલેવાનુ